હલો.
અવાજ આવે છે તમને?
હા.
હા તો પેલો પ્રશ્ન તમે પૂછો કે પૂછું?
પૂછો?
તો તમને ચા ભાવે કે કોફી ભાવે છે?
એની પાછળનું કઈ કારણ?
પહેલેથી જ ચા પિતાતા એટલે.
બરાબર છે. બોલો.
તમારો શોખ છું છે બોલો. હોબીસ, તમારી હોબીસ ચુ શું છે?
મારી હોબી એમ તો ગેમ રમવી અને બીજું આમ સમાજ કાર્ય કરવાની એ બધું હોબી છે એ બધા ગમે છે.
અચ્છા સરસ સરસ.
અ કેવું તમને ફરવા માટે કઈ કે તો તમે કેવી જગ્યા પસંદ કરશો
કુદરતી, નેચરલ.
કેવા ઇલાકામાં તમને ફરવુ વઘારે ગમે કે. ત્યાં તમને શાંતિ આવે કેવું કઈક.
પહાડી વિસ્તારમાં.
બરાબર.
હમ્મ.
કઈ નહી તો બોલો. તમારા બીજા વિચારો એમ નેચરને લઈને કઈક હોય તો એની પાછળનું કઈક કારણ
ત્યાં શાંતિ મળે આ બધાથી એટલા માટે.
બરાબર. મને પણ એવા જ ઇન્સ્ટામાં ગમે કે જ્યાં મસ્ત પહાડો હોય ત્યાં પછી ઝરણા વે- વેહતા હોય અને સાથે મતલબ કે આપડું કોઈ પાર્ટનર હોય અથવા તો. કઈ ફ્રેન્ડ સર્કલ કેવું કઈક હોય તો એ લોકો સાથે આપ મન ગમતી મતલબ કે વાતો કરી શકીએ છીએ અને કોઇક. તેમાં રહેતા હોય તો ત્યાં આપણને શાંતિ મળતી હોય છે.
હા.
કઈ નઈ બોલો તો તમે બીજું.
હમ તમારે શું ગમે વાંચવું ગમે કે લખવું ગમે.
મને લખવું એટલે વાંચવું ગમે છે પણ અમુક સમય મેં મારા વિચારો લખ લખતી હોઉં છું એટલે મને લખવું વધારે ગમે છે.
અચ્છા ડાયરીમાં નોટ કરો છો મતલબ.
હા ડાયરી લખ.
ને વન ડેવું ગમે હોય વાંચવા કરતા વધારે લખું. મતલબ રીડિંગ કરવાનું.
તમને શહેરમાં રહેવું ગમે કે ગામડામાં પછી.
ના ના આપડણે શહેરમાં નહી આપડે ગામડામાં જ સારું.
હમ એની પાછળ નો કઈ કારણ.
હા પોલ્યુશન એર પોલ્યુશન બહુ છે. સાઉન્ સાઉન્ડ પોલ્યુશન. તથા સિટીમાં બહુ એ ના હોય પણ શું કેવાય. ઓ માણસ હા લાગણી ઓ માણસ. તે ના હોય જેવું ગામડામાં છે ગામડામાં સુખી શાંતિ.
હમ હા એવું જ હોય કારણ કે આપણે સિટીમાં તો કોઈના ઘરે જઈએ તો કોઈ બોલાવે પણ ને જયારે ગામડામાં તો ઓળખે ના ઓળખે બધા. બોલાવી જ લેતા હોય છે હા એટલે એ સંબંધ સારા છે.
હા.
ચ થ છે બરાબર. બોલો બીજું. આમાં તમને ખબર છે ને કે જેટલું બોલશો ને એટલું તમને મતલબ કે સારું રહેશે તમારા. નમ તે.
હા એટલે તમારા વોઇસ પ્રમાણે પણ તમારે બોલતું રહેવું પડશે.
હ
તમને કયો તહેવાર સૌથી વધાર ગમે છે.
મને એ જન્માષ્ટમી વધારે ગમે છે ને નવરાત્રી હા. એનું પાછળ નું કારણ હા છે ને. આ અમારા અમારા ગામમે એવું છે જન્માષ્ટમી ના તહેવારે આખી આખી રાત જાગે છે. તે વાળો બધા સાથે ઉજવે છે બધા આવે છે બીજા ગામથી પણ આખા ગામમાં માટલીની સજાવટ કરે છે ફોડે છે. તથા બીજો પૂરું ઘણું બધું થાય છે મતલબ.
આ હા નવરાત્રી કમ ગમે છે તમને.
નવરાત્રીમાં મોજ છે ઉત્સાહ છે. ગરબા રમવાનો શોખ છે એટલા માટે.
મતલબ કે નવરાત્રી કમ ઉજવાય છે એનું પાછળનું કઈ કા કારણ છે તમારી પાસે કે કમ ઉજવવામાં આવે છે આપ આપણા ધર્મમાં.
હા છે ને તમે બોલશો તો સારું રહેશે.
આ હા એમ તો આપડે કેહેવાય છે કે નવરાત્રી એટલે આપ આપડા જે દેવી દેવતા છે એમાં દેવી નો તહેવાર છે કે જેમાં નવે નવ દિવસ મતલબ કે માતાજી બિરાજમાન કરે છે આપ આપડા જે કઈ ગામ શહેરી હોય એમાં તો એમાં આપડે બધા મતલબ કે જતા હોય હવે નવ દિવસ ત્યાં આગળ સાવર સાંજ આરટી કરતા હોઈએ છીએ માતાજી નો ગરબો મુકતા હોઈએ છીએ અને મહિમા છે. કે જે ગરબો મૂકે એની આજુબાજુ મતલબ કે ગોલ ફરવામાં આવતું હોય છે. એમાં બે ટાલીના ત્રણ ટાલીના ગરબા કરે છે બધા ગામના લોક કો તો આ રીતના મારે પણ એવું છે મારો મનગમતો તહેવાર જન્માષ્ટમી ને નવરાત્રી જ છે કે જેમાં બહુ મજ જા આવે છે આ તમારો અત્યાર સુધી કોઈક એવો દિવસ કે તને યાદગાર રહી ગયો હોય ને ખુશીનો દિવસ હોય એવું કંઈક.
હા એવો છે એકાદ દિવસ પર્સનલ છે પણ કેવાય એવુ નથી.
બરાબર.
તમારો છે કોઈ.
આ અ ના આવું તો કોઈ ખાસ દિવસ નહી મતલબ કે ખાસ કરીને તો અપ આપડે જયારે મિત્ર સાથે હોઈએ એજ મતલબ કે ખાસ હોય છે કે ના જે હોય તે હા.
હમ્મ સરસ સરસ. ભાઈ તમારા ફ્યુચરમાં એને છે. તમારા ફ્યુચરમાં શું હા હ.
હ મારા સપના તો છે કે જે કઈ પણ આપણા ધર્મ ના લોકો છે તે એક થઈ જાય મતલબ કે આપ આપણા હિન્દુ ધર્મ ના બધા એક થાય. અને મેં જે ત્યારે મતલબ કે ફ્યુચરમાં હિન્દુ રાષ્ટ્ર જોવા માંગુ છું કે કખન ભારત બને તો એવા સપના છે ને એ સપનાઓની પાછળ હું ભાગી રહી છું આ હાલમાં.
હમ્મ સરસ સરસ સરસ ફ્યુચર છે તમારું હા.
હા તમારે તમારે કેવું છે આગળ નું પ્લાન.
હ મારે તો છે હવે ઘણું બધું છે પણ હવે ધીરે ધીરે કરીશું હવે.
હમ હમ બરાબર. તમને કોઈક મિત્ર સાથેનો કોઈક યાદગાર દિવસ ખરો
હા અમે બધા ભેગા થઈએ ત્યારે મારું મન ગમતું વ્યક્તિ મતલબ બેસ્ટ ફ્રેન્ડ અથવા બીએફ એ અથવા બધા સાથે હોય ફરવા ગીએ સાથે રહીએ મસ્તી કરીએ વાતો કરીએ તે જ અમા યાદગર પલો છે.
બરાબર છે.
હમ.
તો બોલો બીજો કઈ પ્રશ્ન તમે
હ. હમ. હા હા હાલો
હા હા બોલો
આવે છે, અવાજ?
હા આવે છે, બોલો
અત્યારે
તમે જેઠાલાલ જોઓ છો?
હા જોઈએ છે.
હા તો એમાં તમારો ફેવરેટ કેરેક્ટર કોણ છે.
જેઠાલાલ.
અચ્છા એની પાછળનું કઈ કારણ કે તમને કમ ગમે છે, એમ તો બધા કેરેક્ટર જ છે, પણ એની પાછળનું કારણ કે જેથાાલલ જ કમ ગમે
કારણ કે ક્યાંક થલો જેવો પણ આવે છે. પ્લસ મતલબ મેચિંગ થાય કઈ બી આળું કરવા જઈએ કાન થઇ જાય કિસમટ જ એવી છે, પ્લસ કોમેડી છે. હા.
હા એક બિઝનેસમેંન
હા હા બસ એ જ
એના પછી બીજો કોઈ કેરેક્ટર ગમતો હોય એવું એમાં જેઠાલાલમા
હા હું તમારો ઓપિનિયન લઈ શકું છું? તમે બોલા
હ લઈ શકો છો અ મારો તો જેઠાલાલ ને તારક મેહતા બંનેવ છે. ને બીજું એક ટપુ સેના કે ટપુ સેના ભલે નાની છે. હા અને ભલે ટપુસેના નાની છે, પણ ક્યારેક મુસીબત એવી આવી જાય છે, કે જેમાં નાના લોકોની સહાય લેવી પડે છે, મોટા લોકો ટપ્પુ સેના ને પૂછે છે. કે શું કરીએ તો આનો હલ થઈ શકે તો એમાં ટપ્પુ સેનામાં ટ પુ ઈઝ અ બેસ્ટ કે ના એ ગમે તે મુશ્કેલીનો હલ કરી શ કે છે.
હા. હ બરાબર.
તો એટલા માટે ટપ્પુ સેના એક ગમે છે, અને એવું જ વિચાર આવે કે આ ટપ્પુ સેનાનું જેવું ગ્રુપ એવું અમારું પણ ગ્રુપ હોય અને અમે પણ આ લીતના લીડરશીપ કરીએ અને આ રીતના ધમાલ મસ્તી કોલેજમાં જવું આતે મતલબ કે બધું એન્જોય કરીએ
હા બરાબર. એ હિસાબથી તમારી વિચારશે અને મારી કરતા તો સારી છે.
હા હા એ તો એવું કઈ ના હોય એ તો આપડે અમુક નુ વિચારસરની હારી હોય પણ કોઈક નુ કેરેક્ટર ન સારું હોય કોઈકની કેરેક તો સારું હોય તો વિચારશો ને તો બધામાં કંઈક ને કઈક હોય જ ખામી હોય તો ભગવાનને બધાને પ અ પરિપૂર્ણ નથી બનાવ્યા
તમે
મા એમાંય
હા તમે બોલો બોલો તમે બોલો
હા એમ જ એટલે આપણે જેટલું ખુદને જેટલું કોશીએ ને એટલું મતલબ કે આપણે એવા થઈએ કેહેવાય છે, ને કે આપણે પોતાને સારા સારા ગણીશુંને આપણે સારા રેસુ પણ જો આપડે કોઈને ખરાબ બનવા જઈશું તો આપડે ખરાબ બની જઈએ છે, એટલે આપ બી પો રેવાનું.
બરાબર. તમને સૌથી વધારે શું ભાવે ખાવામાં?
મને સૌથી વધારે ખાવામાં ભાવે એક તો જંક ફૂડ અને જો ઘરના ખાવામાં જોઈએ તો મસ્ત વગાડેલી ખીચડી અને દહીં મલી જાય તો મસ્ત મતલબ કે ભોજન થઇ જાય
હા સરસ મને દાલ ફ્રાય, જીરા રઇશ, બટેકાનું શાક ને રોટલી શુદ્ધ ગુજરાતી
બરાબર છે. હા કોલ એક મિનિટ માટે હું કટ કરું છું હ ને અવાજ ભર નો આવે છે, એટલે
હા સારું સારું.